ભાઈ કેમ? છો મજામાં છો હા આવે છે બોલો બોલો
હા હું તમારી સાથે જ એક ખેતી લાયક વિષય પર વાત કરવા માંગુ છું કે જે અમે ખેતી કરીએ છે એના જે હાલમાં જે વરસાદ પડ્યો છે તમે એ સાંભળ્યું હશે કે જે રીતે કેવો વરસાદ પડ્યો છે તેના કારણે એમને જે મગફળીમાં ઘણું નુકસાન થયું છે એટલે નુકસાનમાં કઈ રીતે થયું છે ખબર છે? કે તમારી જે દવાઓ સારી હતી. જે અમને અ જે સારું ઉત્પાદન આપ્યું. જે સારું અ ઘણો બધો ફાયદો થયો બટ જે પાણી ભરાણું ને, જે મગફળીમાં તેના કારણે જે મગફળી હતી, અમારી એ પીળી પડી ગઈ. જે પીળી પડી ગઈ. મતલબ કે જે પાણી જે ભરાવાની જગ્યા હતીને, જે અમારા ખાડા વાળા વિસ્તારો છે એવી જમીનમાં છે ને, અમારે પાણી ભરાઈ ગયું. તો અમે જે ખેતી કરીએ છીએ. એમાં જે પચાસ વીઘા જમીનમાં અમે જે મગફળી વાવી હતી. જે તમે જે જણાવી. એ મુજબ તમે જે તમારી એગ્રોમાંથી લઇ ગયા હતા, એ મગફળી વાવી હતી. તો એ મગફળીમાં અમને ઘણું સારું ઉત્પાદન મળ્યું છે. અને ઉત્પાદન મળશે, એવી અમને આશા છે. કારણ કે તમારી જે અ શું કેહેવાય? આપણે નથી બિયારણ અને જે તમારી દવાઓ ખૂબ જ સારી છે અને અમને સારો ઉપયોગ થાય છે, તેના કારણે અમને કશું નુકસાન પણ નથી થતું. એટલે બટ પણ અમુક જ્યાં વધુ પડતો વરસાદ પડ્યોને, એના કારણે થઈ ગયું, કે જે અમારી મગફળી થોડી થોડી પીળી પડવાની ચાલુ થઈ ગયો છે. હજુ પણ હાલ વરસાદ ચાલુ જ છે. અમારે તમારી બાજુ હશે કદાક કારણ કે હાલમાં જે અઠવાડિયાથી વરસાદ પડેલો છે લઞાતાર. કારણ કે ત નીકા અને જેમ છાંટા પડેને, તેમ પડે જાય છે. તેના કારણે જમીન ના સુકાય. એટલે એવું થાય. એટલે હવે હું તમને એમ પૂછવા માંગુ છું કે, અમે જે મગફળી પીળી પડી છે. તો હવે, અમારે જે મગફળીનું ઉત્પાદન સારું કરવા માટે અમારે શું કરવું જોઈએ, તમે એના વિશે માહિતી આલોને, તમે તમારા એગ્રો વિશે
હા, એટલે મારે તો માહિતી આપી છે. જેથી કરી ને, તમે મને સાચી કરી કે જેથી કરીને અમે છે ને, છે જેથી કરીને હવે ડીસાની લોકો છે જે ખેતી લાયક સ્થળો આવેલા છે. જે ખેડૂતો રહ્યાને, તે એમા દવા લઈ છે. જેમ કે અમારી ત્યાં દવા સારી આવે છે. જેમકે વધુ સારી દવા આવે છે, જેમકે તમે લઈ જયા હશો પણ તમને ખબર હશે. જેમ કે અમારા એવા વિસ્તારની અંદર દવા આપવામાં આવે છે. જેથી કરીને, એમના લોકો રહયાને એ વધારે જંતુનાશક દવા નાખ- એ એમ વધુ પાક લઈ સકતા હોય છે. એવી રીતે દવા લઈ શક
બરોબર.
હા, એટલે એનું કારણ એક જ છે કે જેથી કરીને, જો તમે અમારું યા થી દવા લઈ જશો, ત્યારે બહુ વધારે પ્રમાણમાં તમારા ખેતર માં ખોડ ઉગતું હશે, ત્યાં ખોડ ને ઉગેને વધુ પ્રમાણમાં જે મા રેતી વાળી જમી હશે. તેમને માટી વાડી જમીન કરી ને આપશે વધુ પ્રમાણમાં તમારા પેટમાં સંગ્રહ કરશે. અને જે મગફળીની દવા લઈ જશો ત્યારે પીળી મગફળી પડી જતી હશે, તો મગફળી પીળી નહી પડે. એવી જ રીતે હું તમને વાત કરી શકું કે જેવી રીતે તમે એવી દવા, જેવી રીતે અમારે ત્યાંથી દવા લઈ જશો. ત્યારે તમે ત્યાં તેની અંદર નાખશો, એટલે તમારી મગફળી પણ સારી થઈ જશે. ને સારું મળી દેશે પાકે સારો તમે લઈ શકશો, કે જેથી કરીને જો વાવે એ પ્રમાણે જો પહેલા તમારે દવા આવે છે. નાખી દીધી હોતને, તો તમારું ખોડ બિલકુલના ઉગે. એટલે બિલકુલ ના ઉગે, જેથી કરીને ઉપજ તમારે જે પહેરીને મગફળી પહેરીને જેમ કે બીજ ઉગાડીને તેની અંદર કુંવારાની લેટ તોણી ને જેની અંદર તમે છંટકાવ કરી, નાખો તો બિલકુલ તમારું ફળ સારું થાય અને તમારો પાકે પણ સારું ઉગે. એવી જ રીતે તમારો પાક પણ સારો લઈ શકો. છો તમાર ભાવે પણ સારું લઈ શકો છો તેવી રીતે તમે, જો તમારા ખેતરની અંદર જો બાયો ટેકનીક પ્રમાણે તમે કરશો તો બિલકુલ સારું થાય. અને જો જેવી જ રીતે અમે વાવયે છીએ, એવી જ રીતે હું અમારી ટ્રીક તમને આપીસ તમારી બિલકુલ બવુ સર પ્રમાણમાં થાય છે. એવી રીતે જો તમારે લઈ જાવી હોય તો અમારે પણ એગ્રોની દુકાન આવેલી છે. ત્યાં આવેલી ત્યાં આવીને લઈ જા છો અને અમે તમાને આખી માહિતી આપશું કે જેથી કરીને. તમે આખી માહિતી લઈ અને લઈ શકો હા.
તમારી વાત સાચી તમે દવા તો જમી ના કીધું. કે ખોડની દવા લઈ જવા નથી. ત જેના કારણે તમા કોડ ના ઉગત એટલે મારો અવાજ આવે છે, ને પ્રોપરલી.
હા આવે છે, બિલકુલ.
તો બરો એટલે જે તમે દવાની વાત કરી, એ દવા તો બરોબર છે. દવા લઈ ગયા તો ખોટ બિલકુલ નથી, ઉગ્યું મારે એક જ પચાસે પચાસ મગફળીમાં ક્યાંય બિલકુલ પણ ખોળ ઉગ્યું નથી. અને જ્યારે મેં નિંદામણ કરવાનો, જે ખર્ચો જતો તે પણ બચી ગયો છે. અને જે મેં ખાલી મગફળીની જમીન પોચી કરવા. માટે જે ખરપણીની પ્રક્રિયા આવે તે કરી છે, જેના કારણે જમીન પોચી રહે એટલે મારી મગ ફળી તો સારી જ છે, દરેક જગ્યાએ સારું ઉત્પાદન છે. તે એક જ સરર્ખિ એટલે કઈ દાણો જે જમીનમાં ઉતરે છે, એવી કશું ઈછ્યુ નથી. ખાલી જે મગફળી પીલી જ પડી છે, બીજું જે મારી મગફળીનું ઉત્પાદન છે, એ ખુબ જ સારું છે, અને ઘણું ઘણું ઉત્પાદન પણ મળ્યું છે, એવી જ રીતે મારે જે મમ ફણીના ઉત્પાદનમાં ઘણું એવું સારું ઉત્પાદન થશે, ભવિષ્યમાં મને આશા છે, જે મેં તમારી પાસે જે એક સારા પ્રકારની મગફળી લઈ ગયો છું. જે તમે જ હશો કે તમારી પાસે જે ચોવીસ નંબરની મગફળી લઈ ગયો હતો, જે તમારી જે ભિલ્ડીમાં આ ભિલડીમાં હાલ એગરો છે, જે પેલા ડીસામાં હતી.
બરોબર,
મગફળ ના પડી કારણ કે અમારી જે ગામ નજીક જ તમે હવે એગ્રો બનાવી દીધી છે. તેથી લોકોને હવે દૂર જાવામાં જવું નથી પડતું નજક તેમને મળી જતી હોય તો મારે હવે તમને એવું પૂછવું છે કે જે તમે અહ તમારે એગ્રો જે સારું ઉત્પાદન આપે તમે સારી દવા આપો, છો જેના કારને ખેડૂતોને કશું નુકસાન નથી થતું, તો શું તમે અહ જે દવાઓ આપો છો, તે સારા ભાવે પણ આપો છો. અને ઘણો અમને ફાયદો પણ થશે, તો હવે એગ્રો તો તમારી બરોબર છે અમને ઉત્પાદન પણ સારું મળે છે તો અમારે હવે રજકા બાજરીનુ વાવવું છે રજકા બાજરી વાવવી છે તો તમે અહ જે રજકા બાજરી મને ઉત્પાદન સારું થતું હોય તો તે રજકા બાજરી કઈ છે. તો તેના વિશે મને થોડી માહિતી
હા મારે તમને એમ કેવું છે કે જેથી કરીને તમારા જો રજકા બાજરી વાવશો ને તો બિલકુલ તમારે પશુપાલનનુ કરી નાખશો અને જો તમારે પુળા વાળવા હશે પખવાડ્યું હશે તો તમારું પણ એ પણ બિયારણ થઈ જશે. મારું તો એજ કેવું છે કે જેથી કરીને તમારો જો. બાજુનો એક મારા જોડે આવી છે. તમારા ખેતરમાં જો તો બિલકુલ થઈ જશે અને એનો હળદર અલગ સારું બિયારણ પણ ઉગી જશે ને તમારું ફળદ્વુપતા વાળી જમીન બની જશે. એવી રીતે તમારે ફળદ્વુપતા વાળી જમીન ભણે ત્યાંથી પછી તમે અંદર ખાતર નાખો છો તો બિલકુલ વિકાસ કરે છે વિકાસ કરીને એની અંદર સારી ગુણવત્તા મળે છે. ગુણવતા મળ્યા બાદ. તમને સારું એવું પાક મળે છે એવી જ રીતે હું તને વાત કરી શકું કે જેથી કરીને તમે અમારા ઘરેથી જો અમારા દુકાને છે જે પેરડીની અંદર આવેલી છે ત્યાંથી જો રજકાબાજરી તમે લોકો આવ છો ત્યારે તમે એક પશુપાલન વિશે તમે એક માહિતી હું આપી શકું જેથી કરીને જો તમે લઈ શકો ને. તો તમે છ વાટ કે સાત વાટો જો તમે પશુપાલનને ના છે ને ને તો તમારે બિલકુલ પાકી જશે. અમે એવી રીતના બાજરી વાવીએ છીએ કે જેથી કરીને બંનેનું સંતુલન જળવાઈ રહે. એટલું સંતુલન જળવાઈ રહે એટલે કે તમારે પશુપાલન બી જળવાઈ રહે અને જો તમારો પાક કરવો છે. ત્યાં નું પણ સંતુલન જળવાઈ રહે. એવી જ રીતે હું તને વાત કરી શકું કે જેથી કરીને તમારી એક સારી ગુણવત્તા વાળી કે બાજરી દવા લાવી જઉં હોય તો એક દિશાની અંદર જો મારી એગ્રો છે પણ ત્યાંય પણ આવેલું છે ત્યાં બિયારણ આ મારી પાસે હાજર નથી જેમ કે લોકો છે એ બિલકુલ ખેડૂત પ્રમાણમાં અમારો વધ જો પ્રમાણે આવેલું છે જે લઈ ગયા છે અને જો ડીસા આઈ ને તમે લઈ જશો. તો તમારે બિલકુલ સારું થાય કે જેથી કરીને અમારે જો બીજી દવાની માહિતી આપી હોય બીજી એડવર્ટાઈઝ અમારે આપવી હોય. તો પણ બિલકુલ તમને આપી શકીએ જેમ કે લોકો જેમ કે આપણે થિયેટરની અંદર જે આખી તમને વાવડવાની છે જેમ કે તમે ખેડૂતને એક નેટવર્ક બનાવી લાવશો તો અમે તમને આખી એડવરટાઈઝ બતાવશું કે જેથી કરીને તમારું ફળદ્રુપતા વાળું કારણ બની‌ શકે. અને આવી રીતે તમારે બિલકુલ કામ કરી શકે જો તો તમે બિલકુલ આવી જજો.
હા હું ચોક્કસ આવીશ બટ તમારે મગ ફળી હું ચોક્કસ વાપરીશ કારણ કે જે મગફળી શું રજકા બાજરી રજકા બાજરી હું ચો ચોક્કસ વાપરીશ કારણ કે હું દસ વર્ષ પેલા રચકા બાજરી વાવતો હતો. તેમાં મને સારું કઈ ઉત્પાદન નતું મળતું તો હવે હું તમારી આ રચકા બાજરી નો ટ્રાય કરીશ. કે કેવું ઉત્પાદન મળે છે તમે કેટલી સારી માહિતી આપી તમારી રચકા બાજરી વિશે. જે રચકા બાજરી સારી હશે એવી મને આશા છે. તો બીજું જે રચકા બાજરી હોય જે મારા જે ભેસો છે તબેલો છે જે હું ખેતી સાથે પશુપાલન કરું છું તેના માટે એ રચકા બાજરી. પશુઓ માટે રચકા ઘાસચારો જોઈએ ને રચકા બાજરી જેમ એવી રીતે મારે અ જોતી હતી એટલે એવી રીતે આ રચકા બાજરીની જરૂર હતી મારે તો હવે હું એમ કેવા માગુ છું કે આ રચકા બાજરી મને મળી. જ્યાય તો મને એક લાંબા ગાળે ઘણો ફાયદો થઈ જતો હોય છે. જે રચકા બાજરી હું વાવું. તો મારે વધુ પ્રમાણમાં ઘાસ સારો મળી રેય પશુઓને. અને તેથી મને જે દૂધનું ઉત્પાદન વધી જતું હોય છે. અને બીજું કે તમારે જે એગ્રો સાથે જે ખાણ ખોણની દુકાન છે. જે પશુઓ માટે કેલ્શિયમ પાવડર જે બધું મળી રહે છે. તો એમાં મે જે અવે તમારી સાથે જોડાવા માંગુ એટલે કે. તમારા જે ખાંણ છે. જે પછી જે પાપડી છે. પછી જે પ્રોટીન યુક્ત પાવડરોની જે અ જમીન તમારા આ જે ભેંસોને નુકસાન નથી કરતા. એવી મે વાત સાંભળી છે કે તામાના દેવા અ પ્રોટીન યુક્ત પાવડરો મળી રહે છે. એટલે એવી રીતે મારે તમારી સાથે અ મુલાકાત લેવી છે. જેથી કરીને મને અ જાણવા મળે, કે તમે કઈ રીતે અ જે મ સારું ઉત્પાદન મળે એવો પાવડર વાપરો છો. તો મારે તમારા પાવડરો છે. જે પાવડરો મિન્સ કે જે કેલ્શિયમ કે પ્રોટીન જે વધુ પ્રમાણમાં દૂધ આપી શકે જે દૂધમાં ફેટનું પ્રમાણ વધારી શકે, જેના કારણે એમને ભાવ સારો મળે દૂધમાં આમ તમને સારું જે પ્રોફિટેબલ એટલે કે નફાકારક પશુપાલન કરી શકીએ. એના માટે, તે અમારે જે જરૂરી સે એવું ઉત્પાદન જે માટે જે જરૂરી પોષક તત્ત્વો જે કે જરૂરી ઓછો હોવા જોઈએ. તો તેના વિશે. જે આપો છો, તેના વિશે તમે મને થોડી ઘણી માહિતી આપો ને.
હા એટલે મારે તમને જેમ કે, તમારે જો પશુપાલનની અંદર અમે પાવડર રાખીએ છીએ. કે જેથી કરીને જો તમે સ એ પશુપાલન માટેનું જો કેલ્શિયમ પાવડર આવે છે. એ પણ અમે રાખીએ છીએ. કે જેથી કરીને તમારું વધુ પ્રમાણમાં દૂધ કાઢે. અને વધુ પ્રમાણમાં રેટ વધારે આવે અને વધુ પ્રમાણ માં તમે ભાવ વધારે લઈ શકો. કે મે.. પેલા જે અમે દવા લાવી ને તો, અમારા ઘરે ટેસ્ટ કર્યો કે જેથી કરીને અમારું દિવસે લિટરે પાંચસો લીટર જેવું આસપાસ જાય છે. જેથી કરીને અમારો ટ્રાય કર્યો. કે પેલા દિવસે કે જેમ કે અમારું સરેરાશ અ રોજની સરેરાશ અ અ લીટર ની જાવક હતી કે, પાનસો લીટર. એટલી અમે સરેરાશ એટલી આવક જવા દેતા હતા. અને અમારું જો પાવડર વાપર્યા પછી અમાર જો સરેરાશ આવક જોઈ ને ત્યારે જ પાનસો થી સાતસો લીટર થઈ ગયું. ખાલી ખાલી ત્રણ-ત્રણ-ત્રણ-ત્રણ દિવસની અંદર ત્રણ દિવસ ની અંદર સારી એવી ગુણવત્તા મળ્યા બાદ અમર સારું ફ્રફોર્મેન્સ મળ્યું. અને એની અંદર સારી ગુણવત્તા તા મળી ગુણવત્તા મળ્યા બાદ પછી અમે એની સારી ફળદ્રુપતા કરી પછી જેમ કે, ઘાસચારણ ની અંદર જો, આવે છે. ઘાસચારો નાખ માં આપણને ખાણ આવતું હોય છે. જેમ કે કાકા પાવડી હોય છે. કાકા પાવડી ની અંદર જો મિક્સ કરીને આપડે જો નાખીએ ને, તો એમને બિલકુલ અંદર પાવતો હોય છે ને, એની અંદર સારું એવી ગુણવત્તા મળે. હોય છે. એજ રીતે હું તને વાત કરી શકું. કે આપડું સારું એ ગુણવત્તા વાળી આપડે જો હું વાત કરું ને તો તમારો પાવડર છે ને, આપણે ખાંડ માં અને મિક્સ કરીને જો તમે ગાય, ભેસોને નાખશો તો મ વધુ પ્રમાણમાં દૂધ કાઢશે વધુ પ્રમાણમાં દૂધ કાઢ્યા બાદ બસ્તા ની અંદર સારી પ્રોફેસર મળશે ને તેની સારી ગુણવત્તા મળશે. એવી ગુણવત્તા મળશે કે, જેથી કરીને તમે સારું એ આવક પ્રાપ્ત કરી શકો એવી આવક પ્રાપ્ત કરી શકો એટલે તમારું જીવન રે ચાલે જાય અને તમારો બીજો વધારાનો ખર્ચો છે પણ એ તમારો મળી જાય. જેથી કરીને, તમારે વધારાના ખર્ચા પણ એ જો વધારાની આવક થાય ને એ પણ પૂરા પાડતી હોય છે. એવી જ રીતના ત તમારે જો ધીરે ધીરે તમે એવું વધારે જો તમારા વધારાના ખર્ચા ની કરી જતા હોય છે. મારે બસ એટલું જ કેવું છે કે જેથી કરીને જો તમે અમારી દુકાનેથી લઈ જાવ તો બિલકુલ તમારી